કેમ છે?
બસ મજા, તમને કેમ છે?
બસ મજા, ક્યાં ફરવા જવાના છો, આ વખતે વેકેશનમાં?
હજી કઈ વિચાર્યું નથી પણ, ગોવા કે ઈ બાજુ જવાનો વિચાર છે.
હા ગોવા તો બહુ મજા આવે, અમે ગયા તાને ત્યારે બહુ મજા આવી હતી. સરસ હતીું ગોવા તો.
હમ્મ, હોટેલ હોટલ ને બધું કેવું હોય?
હોટલ ને એ તું સારું હોય, ભાડા થોડાક વધારે હોય, એટલે આપડે વેકેશન માં જઈએ, એટલે ભાડા તો એઈ લોકો વધારે જ લેવાના છે. પચાસ, સાઇઠ હજાર ગણી જ લેવાના આપડે. જમવાનું સરસ હોય, નોનવેજ તમારે ખાવું હોય તો, એ સરસ હોય માછલી છે. સોનિયા ને એવું બધું છે, બધું મસ્ત હોય મજા આવે. જવા જેવું છે ગોવા.
તમે કઈ ટુર માં કે એમાં ગયા તા? કે એકલા જ ગયા તા?
ના અમે એકલા જ ગયા તા, ટુર માં પછી એ લોકો એ પોતાના ભાવ લઈ લેતા હોય, એટલે પછી... ટૂરમાં તો ન ગયા અમે.
હમ્મ, માણસો કેવા ઈ બાજુના સારા કે એમ?
માણસો એટલે એ તો આપડે છે એમ જ, અમુક સારા ને અમુક એવા. ઓલાને બચીને રેવાનું એમ, ટૂકમાં આપને તો એવી આવી જ જાય આપને એમ. અંદર થી એવું લાગેજ આપને, કે ભાઈ કે આ સારા છે દોસ્ત. સારા ને આ નથી સારો માણસ તો, આપડે ખબર પડી જાય એટલે દૂર રવાનું આપને.
હા...
બાકી, ખાણી- પીણીની ઘણી વસ્તુઓ છે, ન્યા સ્ટ્રીટ ફૂડ ને એવું બધું ઇ સારું છે.
સારું તો. ગોવા જવાનો વિચાર છે, હવે શું કરીએ પછી આપડે મ બીચને કાંઠે આપડે, લેવું હોય હોટલ તો. એનું વધારે ભાડું લેતા હશે ને?
હા એ તો એનું તો બીચ બાજુ તો બઉુજ હોય, આપડે બીચ બાજુ હોટોલ લઈએે નેતો. તો, બહુ વધારે ભાડું લઈએ એ લો
તમે કી બાજુ લીધી થી? ત્યાં જ કે પછી થોડીક દૂર.
બીચથી થોડા દૂર હતા, પણ પછી એમ થયું કે બીચ પાસે લેવાય એમ. પૈસા લેએ પણ, નાખવા જેવા હે પૈસા.
હમ્મ ઠંડીને કેવું હોય, કે ગરમી હોય બોવ શું?
એ તો પ પછી મોસમ ઉપર હોય આપડે જયારે જઈએ, ત્યારે અત્યારે આપણે જઈએ તો ચોમાસા જેવું હોય. પછી પછી આપડે શિયાળામાં જાયે તો શિયાળા જેવું હોય ટૂંકમાં આયા આપડે હોય છે. એટલું જ હોય મહારાષ્ટ્ર છે, એટલે થોડોઘણો ફેર હોય આપડે ગુજરાત.
હમ્મ. ક્યાં કઈ ઋતુમાં જાય તો આપડે વધારે મજા આવે શિયાળો, ઉનાળો, ચોમાસુ?
ઉનાળો ને ચોમાસો, ઉનાળા પૂરો થતો હોય ચોમાસો ચાલુ થતો હોય ત્યારે જાય ને બહુ મજા અમે તો ત્યારે ગ્યાતા મજા આવી. બોટિંગ ને બધુંય આપડે એડવેન્ચર બધા જે કરવા હોય નવા નવા, એ બધું બહુ મજા આવે. બીજે તમે ક્યાં ક્યાં ફરી આવ્યા છો?
બીજે અમે તો જયપુરને ત્યાં જઈ આવ્યા છીએ રાજસ્થાનને, પછી, અવ સાસણને એ બાજુ જઈ આયવા છીએ અમે,
હમ્મ ત્યાં કેવું, જયપુરમાં મજા આવે?
હા મજા આવે, જયપુરમાં તો‌. અમને તો ફૂલ મજા ક્યાં?
ત્યાં જયપુરમાં જમવાનું બધું કેવું મળે આમ હોટલના ભાડાને બધું, કેવું હોઈને રેવાનું,
ભાડાતો એટલા કંઈ હોય ના જેવી હોટલ હોય ઈ પ્રમાણે ભાડા હોય જમવાનું સારું હોય અમુક, અમુક હોટલે સારું ના હોય જેવી હોટલ હોય એ પ્રમાણે હોય રાજસ્થાને એ જમવાનું બોવ સારું હોય દાલબાટી ને એવું બધું,
મારે તો એ બાજુ જાવાનું બાકી છે, અજમેર જાતા હોય પણ જય પુરને એતો બધું બાકી જ છે, ઉદયપુરને ને. મને બોવ શોખ છે, જોવાનો
હા, તમને તો ગમશેને બધે પેલા જમાનાના રાજાને એવા એના બધાના મહેલ હોય એમાં બધું હોય, જોવા જાવાનું હોય બધે
એતો મને બોવ જ ગમે મેલને આપણું જે સાહિત્યનો જે વારસો છે, આપડો જૂનો ભારતમાં એ બહુ બધું જોવાલાયક છે, બધું
બધું હોય ત્યાં એના રૂમ ને તેને, તેવાં કપડાં પહેરતા ને શું ખાતા એવું બધુંય ત્યાં, આપડે સમજાવે આપડે ગાઈડલાઈન જાયને ભેગું તો બધું સમજાવે અને, અમે તો એવું કાંઈ લીધું નોતું એટલે અમને તો એમનેમ લખેલું જ હોય વાંચી વાંચી ચીન બધું અમે તો જોતા પણ મજા આવી હતી એમ,
ચાલે ફરી આવવાનું. શું વર્ષમાં એક વખત તો જવું જ જોઈએ ફરવા મજા આવે. હસબન્ડ લોકોને શું ટાઈમ હોય ના હોય લઈ જાય ના લઈ જાય એટલે, આપડે એમ થાય કે ના જાઉં જ છે, આપડે પછી જીદ કરીએ તો પછી લઈ જાતા હોય.
ઈ લોકો તો આમ ફરતા હોય આવતા જ આપડે તો ઘરેને ઘરે રહેવાનું હોય એટલે આપણેે વધારે મન થાય ફરવા જવાનું.
હા આપે ઘરમાંન ઘરમાં હોઈએ એતો બાર ચક્કર મારી આવે કોઈ, અ ઉમ ભાઈબંધ દોસ્તારને મળી આવે એ બધું કરી આવે. આપડે તો, બસ એજ રસ હોયને એજ બધું રૂટીનું હોય એટલે નહીં બાકી, આવી રીતે જાયએ ફરવા તો મજા આવે મુસાફરીમાં આપડે તમે કઈ રીતે તે ગ્યાતા જયપુર ફ્લાઈટમાં ગ્યાતા કે પછી રોડ થી ગ્યાતા?
કાર માજ ગ્યાતા, ખુદની કાર માજ ગ્યાતા.
હા હા તો વધારે આવે આપડે જ્યાં રાખીવી હોયને ત્યાં ઉભી રાખી શકીએ.
હા એમ મજા આવે પણ આપડે એમ થાકી જાઈય એમ કારમાં બેસી બેસીને એમ ફ્લાઇટમાં જ જાયને તો જલ્દી પહોચી જાય તો એટલો થાકડો ના લાગે. અમને કેટલી કલાકનો ટાઈમ લાયગો તો. હા
એમાં એવું હોય આપડે ફ્લાઈટમાં જવું હોય તો આપડે બેસવું પડે, એરપોર્ટ બે કલાક. પેલા જઈને બેસવું પડેને પછી પાછું ચેકિંગને બધું થાય આપડું એમાં બધું ઈ જાય ટાઈમ એટલે ઈ થોડો ઘણો ફેર પડે થાકોડાનું.
હ તમે ગોવા ગ્યાતા ત્યારે કેમાં ગ્યાતા.
અમે તો ફ્લાઇટમાં ગ્યાત
હમ હું તો કોઈ દી હજી સુધીમાં બેઠી જ નથી ફ્લાઈટમાં. અમે ગોવા જઈને ત્યારે વિચારી છીએ કે ફ્લાઇટમાં જ જઈએ.
ફ્લાઇટમાં જવાય મસ્ત મ મજા આવે આપને એક એ ઈ છે કે આપડું ઘરનું વાહન હોય ન તો આપડે ગમે ત્યાં આમ ત્યાં પછી પહોંચી ગયા પછી આપણને બહુ કામ આવે આપણું ઘરનું કામ કેમ કે ભાડા વધારે હોય બધાએ વસ
હા અમે તો કાર લઈને ગમે ન્યા ફરવાન જાતાને બધી અલગ અલગ ફૂલ દૂર દૂર જગ્યા એ હતું બધે. તો કાર લઈને જ જાતા. પછી ભાડાને એવું કઈ પછી ના આવે આમાં.
હા એટલે જ ને એટલે એ હોયને તો સેવલું પડે આપ.
હા. તમે ગોવા ગ્યા ત ત્યાં તો લગભગ એક્ટિવા પણ આપે છે એમ. તો તમે એક્ટિવામાં બધે જગ્યા ફરવા જતા કે એક્ટિવામાં ના જાતા.
ના એક્ટિવામાં જતાને એટલે એક્ટિવા સવલો પડે આપડે. કેમ કે બે જણા જ ગયા હોય આપડે એટલે એક્ટિવા લઈને જઈએ તો આપને મજા આવે એમ પછી કાર શું બંધાવી બે જણા માટે અને ભાડું પણ કેટલું વધી જાય.
હ તમારા બાળકો નોતા આવ્યા સાથે?
ના એ બધાય બધાય ઘરે હતા.
ઓ એકલા રીયે તમાર વગર બધાય.
હા એ તો ઘરે જ હોય બધા. બધા એટલે એક જ છે મારે એટલે એને ઘરે રા, ખીન ગ્યાતા એ ક્યે કે મમ્મી મારે નથી આવવું તો અમે ના લઈ ગયા પછી.
હમ્ હવે જાશો ત્યારે એનેય લઈ જાજો. બધાયને ભેગું જવાય. હા તમે ભારત બાર એકેય ટ્રીપમાં કે ગયા કે હજી સુધીમાં તો નથી ગ્યા.
હા હું દુબઈ ફરી આયવી છું ન.
ઓ સારું કેવાય.
જીવાય ગ્યું.
હ..
તમારે જવું હોય તો કે જુઓ પ્લાન કહીશ તમને હું મસ્ત છે. મારી પાસે એક આખું હારું છે હોટલ
હા, તો મને કેજો હા. ત્યાંનું કયો ને કંઈક કેટલીક જગ્યા હોય. ખાવા પીવાનું કેવું હોય, માણસો કેવા હોય હા.
દુબઈમાં તો આરબ લોકો તો મસ્ત એકદમ એટલા આ પૈસાવાળાના કામ. બહાર નીકળીયે રોડ ઉપર એટલે... એક ગાડી જોઈ એટલે આપડે એમ થાય કે આપણી પાસે તો કઈ છે જ નહી એટલો રૂપિયો છે. એ લોકો પાસે અને આપડે તો આમ ફરી આવીયે ને તો એમ મજા આવી જાય અંદર. કે ના આપણે જિંદગીમાં કઈક જોયું મુસાફરી કરીને આપણે એમ.
હા, ત્યાં સેફ્ટી વધારે હોય આપણાથી કા
હા, સેફ્ટી તો વાત જ ના પૂછો એકટલી સેફ્ટી. તમે કોઈ કઈ છે જ નઈ એવા ગુના કોઈ કરે એટલે સજા તરત જ ત્યારે ને ત્યારે મળી જાય એમ ઓન ધ સ્પોટ એને ગમે એ સજા એ ના પીધી મ એનું પબ્લિક જ એવું છે આપડી જેમ નઈ કે વાર લાગ ગે કે આ થયું તો આને કેશ હાલ તેને તારીખ આપ તે એના પછી તારીખ આપશે એના પછી તારીખ આપશે એવું નઈ તરત જ ફેસલો આપ એટલે અને મુસાફરો માટે તો બઉ સારું છે. નયા
હા, ફરવાની જગ્યાએ બઉ મસ્ત હશે ને?
હા, બહુ સરસ છે આ બુજ ખલીફા છે ત્યાં જાય તો મજા આવે પછી બીચ છે.. ઘણા બધા નીયા મજા આવે ખરીદી કરવાની બો મજા આવે તો... ગોલ્ડની ખરીદી કરી સોનાના કળા અને ને એવું બધું...
હા, ત્યાં સોનું સસ્તું મળે અયાથી મેં એવું સાંભળ્યું છે.
હા, સસ્તું મળે એટલે... અંયા કરતા ઘણું ફેરવું હોય આપડે દસ-પંદર હજાર જેટલો ફેર રેતો હશે. મજા આવે જાઈએ તો ફરી આવાનું. પીંગ બોપિંગ કરી આવાનું ને પાછું આપડે ત્યાંથી ગોલ્ડ લઈને અયા ઇન્ડિયામાં... માં આવીએ એટલે આપડા ગોલ્ડના ભાવ તો વધવાના જ છે, તો તમે સમજી લ્યો. અવે સસ્તું હોય અંયા કરતા પંદર હજાર આપડે વાથી લઈ ને અઇયા આવીયે એટલે... ને પંદર હજાર તો આપડા થઈ જ ગયા.
હા. મારે તો સ્વઝરલેન્ડ જવાનું સપનું છે ક્યારે પૂરું થાશે અવે. મને ફૂલ શોખ છે ત્યાં જવાનું. હા, ગઈ છું થાઈલેન્ડ ગયા તા ને હમણાં.
ત્યાં કેવુંક છે મજા આવે એમ?
ફૂલ મજા આવે ત્યાં. ફ્રૂટ ને એવું તો બોવ મસ્ત જમવાનું તો બઉ મસ્ત હોય ત્યાં.
મારે વિચાર છે, જાવાનું. ત ક્યારે મેળ આવે પછી મેળ આવે પછી જાયે?
હા.
સારું તો બિ કઈ નવીન કઈ હોય તો કઈ જવાના હોય મુસાફરીમાં.
હા, હ અમે ગોવા જાશું ને ત્યારે પેલા હું તમને પૂછીશ બધું. હોટેલ્સ ને બધું તમે કેજો મને
બધું તમને મોકલીશ મારી પાસે આખુ લીસ્ટ છે કાર્ડ છે બધી અમે બધી ડિટેલ છે મારી પાસે કયા કયા થળે જોવાય એ બધું સારું ચાલો તો સારું જઈ આવજો સારું ચાલો રાખું હો
હા હા બાય